મારો અવાજ આવે છે? હા આવે. છે. આજે આપણે કયા વિષય ઉપર વાત કરવા માંગતા છીએ?
આજે આપણેે ગુજરાતી અ ખાવાનું અને વાનગીઓ વિશે વાતો કરીશું. કારણ કે હાલની જનરેશન ની વાત કરીએ તો બધાને હમણાં બાર નું બહ ભાવે છે. તમારું શું કેવું છે એના ઉપર?
હા, મને પણ એવું લાગે છે કે આ વિષ માત્ર ખાવા પૂરતું નથી પરંતુ તે આપના સંસ્કાર પરંપરા અને લાગણીઓ સા થે જોડાયેલા છે. ગુજરાતનું નામ સાંભળતા જ મનમાં સ્વાદિષ્ટ ખોરાક યાદ આવી જાય છે જેથી ગુજરાતની ખોરાકમાં એવું શું ખાસ છે જે દેશભરમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં લોકપ્રિય છે. મારા માટે તો એવું લાગે જે તેની અહ સ્વાદિષ્ટ અહ વાનગીઓ છે તેની સરળતા અને તેમાં રહેલા પ્રેમ છે. મને તો મીઠાશ ખટાશ અને તીખાશ ત્રણે અધરુંત અને અદ્ભુત ગમે છે. આ માત્ર સ્વાદનો પ્રશ્ન નથી પરંતુ જીવનનો એક સંદેશ છે. જે દરેક વસ્તુમાં સંતુ અ સંતુલન હોવું છે શાક છે દાળ અને ભાત આ એક સરળ ભોજન છે પરંતુ તેમાં સંપૂર્ણ પોષણ છે દરેક ઘરનો સ્વાદ અલગ હોય છે પરંતુ દરેક એક ઘરનું લાગણી હોય છે. હવે આપણે કેટલીક પ્રસિદ્ધ ગુજરાતી વાનગીઓ વિશે વાત કરવા માગે છીએ જેમ કે ઢોકળા આ એક એવી વાનગી છે જે નાસ્તા તરીકે ખૂબ જ લોકપ્રિય છે. તે હળવા છે નરમ અને સ્વાદિષ્ટ હોય છે. તે બનાવવામાં સરળ અને સ્વસ્થ માટે પણ સારા માનવામાં આવે છે હવે તમે મને બ કવું નહીં કે કઈ કઈ ગુજરાતી વાનગીઓ વિશે ખૂબ જ પ્રચલિત છે.
હા ગુજરાત ની વાત કરીએ પણ અહ ભારતનું જોઈએ તો ભારતમાં સૌથી વધારે ખાવાના લોકપ્રિય તો આપડા ગુજરાતીઓ જ હ. કારણ કે ગુજરાતમાં ગલીએ ગલીએ અવનવી વસ્તુઓની લારીઓ હોય છે કા તો પ પછી અહ પેલા સ્ટ્રીટ ફૂડ હોય છે કે પછી નાની મોટ બજારો હોય છે જ્યાં બધો જ સ્ટોલ હોય છે જમવાના અને હોટલ્સ હોય છે. હવે એ એમાં ખાસ કરીને હમણાં ગુજરાતમાં તો જલેબી ફાફડા છે, ખમણ છે, ઢોકળા છે, ઈદડા છે પછી અહ ખાંડવી છે પછી અહ ઓલું શું કેહેવાય અહ જલેબી ફાફડા અને અહ સમોસા છે પછી શેવ પુરી છે દહીબડા છે આ બધી જ વસ્તુઓ બહુ જ ભાવે છે ગુજરાતીઓને અને એમાં ચાઇનીઝ ની વાત કરીએ તો મંચુરિયન ચાઇનીઝ ભેલ ત્રિપલ રાઈસ પછી પાઉભાજી અને અહ સેવ ઉસણ મિસલ આવા બધા જાતભાતની અહ ડીશીસને આપણે શબ્દ બોલીએ ને તો એ પણ આપણા મોઢામાં પાણી આવી જાય એટલા પ્રિય છે ગુજરાતીઓને કારણ કે અહી ઢોસાથી માંડીને કોઈ પણ વેરાયટી હોય એ લોકપ્રિય જ થઈ ગઈ છે. કારણ કે એવું નથી કે આપણને અહ શું કેહેવાય કે ઘરનું અહ વધારે ઓલું પૌષ્ટિક ગણાતું હોય છે પણ અહ હાલની જનરેશનને મોસ્ટલી બહારનું ખાવાનું બહુ ગમ તું હોય છે. અને ઘરની વાત કરીએ તો ગુજરાતી જમવાનું શું હોય મેન તો અહ ગુજરાતીઓમાં તો ખાસ મિસ્ટનમાં મોહનથાળ હોય કે પછી સુજી નો શીરો હોય મગની દાળ નો શીરો હોય કે પછી સેવ સેવ અહ સેવ આવે ને ઓલી બાફેલી એને ગોળ સાથે ઘીમાં શેકેલી હોય પછી દૂધ વાળી સેવૈયા હોય એવું મિસ્ટનમાં રાખે છે કાજુ કતરી, પેંડા એ કેસર પેંડા બદામ પેંડા આ બધા જાત ભાતભાતની મીઠાઈઓ છે અને ફરસાણની વાત કરીએ તો ગુજરાતના કાઠિયાવાડ અમદાવાદ વડોદરા ત્યાં ફરસાણ ખુબ જ ચાલે છે. જેમ કે ફાફડા છે પછી ચવાણા છે પછી ચેવડા છે આ બધી વાનગીઓ તો અહ ગુજરાતીઓને બહુ જ પ્રિય છે. એ લોકો સાદી શાક રોટલી જમવા બેસે તો પણ આવી અહ ફરસાણની વસ્તુઓ સાથે લઈને જ જમવા બેસે છે અને આપડે શાકની વાત કરીએ તો ગુજરાતમાં કેટલા પ્રકારના જાત અહ કેટલીક પ્રકારના શાકભાજીઓ ઉપલબ્ધ છે. ફ્લાવર, બટાકા, ગોબી, ટામેટા, ડુંગળી, લસણ પછી રીંગણ, ટામેટા, ભીંડા, ગુવાર, ચોળી જાતભાત ના શાક અને એને બનાવવાની પણ અલગ અલગ રીત અને આ બધા જ રીતના શાક છે હવે રીંગણ એક જ છે પણ એને રીંગણા બટેકા ટમેટાનું શાક પણ બનાવી શકાય. રીંગણાની કાતરી પણ બનાવી શકાય. અને રીંગડાનો ઓળો ભરતું પણ બનાવી શકાય. આ બધું વસ્તુ એક જ છે પરંતુ એને બનાવવાની રીત અલગ અલગ છે. બધા પોતપોતાની સંસ્કૃતિને મુજબ હવે બેંગ અહ બેંગ્લોર અહ આપણે બાંગ્લાદેશ જઈએ કે પછી આ બેંગ્લોર બાજુ જઈએ ત્યાં ખાસ કરીને રીંગણાને અહ બેંગન ભોજા કે એટલે એ કશું હોય નહી પણ રીંગણા ની કાતરી બનાવીને એનું શાક બનાવતા હોય છે. આપડે ગુજરાત ના કાઠિયાવાડ બાજુ જઈએ તો એને રીંગણનો ઓળો કે એટલે રીંગણાનું ભરતું જ થયું. એટલે વસ્તુ એક છે પણ તે સ્થાનિક સ્થળની એની અહ પરંપરા મુજબ બનાવેલી વસ્તુ છે અને અહ શાક રોટલી દાળ ભાત દાળ ભાતમાં દાળફ્રાય, જીરા રાઈસ, દાલ ખીચડી, પછી દાલ તડ કા અને અહ કેવાય ને ઓલું મિક્સ વેજીિટેબલ ખીચડી આ બધું તો ગુજરાતીઓને બહુ જ પ્રખ્યાત છે. અને મારા ખ્યાલ થી તો ગુજરાતીઓના દરેક ઘરમાં અઠવાડિયામાં એક વાર તો દાળ ખીચડી બને જ છે કે જેમાં બધી મિક્સ દાળ અને ચોખા મિક કરીને બહુ બધા વેજીિટેબલ્સ નાખીને મસાલાથી ભરપૂર અને શરીર માટે પણ સ-સ્વસ્થ અને પૌષ્ટિક આહાર છે જેમાં આપણને બધા જ વિટામીન્સ મળે છે આયન મળે છે જે આપણા શરીર ને બહુ અહ ઉપયોગી છે. તમાર શું કેવું છે એના વિશે?
હા, તમે તો ખુબ જ સરસ કીધા અને આખી વાનગીઓ વિશે સમજૂતી આપી દીધુ. જ તમે જે અગાડી કીધા કે ઢોકળા ખાંડવી થાપે અહ થેપલા ઉંધિયુ ફાફડા અને જલેબી આ સંયોજન ખાસ કરીને સવારના નાસ્તામાં ખૂબ જ લોકપ્રિય છે અને તે તીખા ફાફડા અને મીઠી જલેબીનો સ્વાદ એક અનોખો અનુભવ આવે છે અને જે તમે મીઠાઈની વાતો કરી શીરા શ્રીખંડ સુખડી પછી અહ અહ જાત જાતનું સ્વાદિષ્ટ મીઠાઈઓ તે ખૂબ જ પ્રસન્ન અને બધુ ખાસ બના બનાવે છે. ગુજરાતની વાનગીઓ ઘરેલું ઘરેલું સ્વાદ ખૂબ ખૂબ જ મહત્વપૂર્ણ છે માનતા હાથથી બનાવેલા વાનગીઓ જે પ્રેમ હોય છે તે કોઈ રેસ્ટોરન્ટમાં મળતું નથી ગુજરાતની વાનગીઓ માત્ર સ્વાદ માટે જે કે પછી આરોગ્ય પણ અહ વિચાર એને થી પણ પરંપરાઓ અને ખોરાકમાં પોષણનું સંતુલિત હોય છે જે આપના શરીર માટે સારો હોય છે. જો આપને જોઈએ તો આજના સમયમાં ફાસ્ટફૂડનો પ્રભાવ વધી રહ્યો છે પરંતુ શું આપને આપના પરંપરા ના ખોરાક ને ભૂલી જઈએ છીએ આ એક વિચારવાની મુદ્દા છે કારણ કે પરંપરા અને વાનગી આપના આરોગ્ય અને સંસ્કૃતિક બની જાળવી રાખે છે જેના કારણે આપનને તાવ ભરાય અને જો આપને ઘરના જ ખાઈશું અને આ આપણા ગુજરાતની ફેમસ વાનગીઓ વિશે વિચારીશું તો તો આપને જે મોડામાં પાણી આવી જાય છે જેના કારણે આપને આપના ગુજરાત ખૂબ જ પ્રચલિત છે. જેથી આપણા ગુજરાતના અહ મિઠાઇઓ કે વધુ વાનગીઓ બહાર દેશમાં જાય છે અને તે લોકો પણ ખાય છે અને તેમને ખૂબ જ ગમે છે જેથી ગુજરાતી ખોરા અહ ગુજરાતી ખોરાકમાં એક ખાસ સ્વાદ છે જેમકે સાદગી ઓછા મસાલા અને સરળ બનાવવા બનાવતા છતાં તેનો સ્વાદ અદૃપતો હોય છે આ આપને શીખ્યું છે કે સરળતાના પણ સૌંદર્ય હોય છે. જેના કારણે તેમની જીવન ખૂબ જ અ સરળતાથી પૂરી થઈ શકે છે અને જો તમે કીધા કે અહ જો તમે કીધું કે તે લા. થેપલા એ ખૂબ જ ઉપયોગી હોય છે તે લાંબા સમય સુધી બગડત નથી અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જેના કારણે અહીં ગુજરાતમાં એક અહ શિયાળાના સમય ખૂબ જ પ્રચલિત છે ઉબાડિયુ. ઉબાડિયુએ એ આપને ખાઈએ તો મનમાં ખૂબ જ શાંતિ મળે છે. અને ખૂબ જ તે ખૂબ જ ચટકાર હોય છે જેથી આપને પોતાની અહીં ફેમસ અહ રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ ખાનાને બદલે આપને પોતાના ઘરના બનાવેલા વાનગીઓ વિશે ખાઈએ તો આપને ખૂબ જ અ સરળતાથી પોષણ અને સંતુલિત આહાર મલે છે. હા ભાઈ તમે શું કેવા માંગો છો?
હા એની વાત કરીએે ઉંબાળિયા ની તો વલસાડ ને આહ દક્ષિણ ગુજરાત બાજુ તો અહ ઉંબાળિય બહુ પ્રખ્યાત છે અને શિયાળો આવે ને એટલે અહ સિઝનમાં પાપડી છે પછી કન છે બટાકા છે સક કરિયા છે આ બધા જ વેજીિટેબલને એ લોકો મિક્સ કરીને ધોય છે અને પછી એમાં મસાલા ભરીને એને માટલાની અંદર શેકે છે અને એની સાથે જે ગ્રીન ચટણી આવે ને અને એની સાથે એક છાસ ઠંડી મલી જાય એટલે મોજ પડી જાય. અને આ ઉંબાળિયાની જે વાનગી છે ને એ અહીના આદિવાસી હતા એમને અહ જે એમનું પ્રાચીન કાળ હતું એમાં એ લોકો કેવી રીતે જમતા અને કેવી રીતે વાનગીઓ બનાવીને ખાતા આ બધ ધી વસ્તુઓનો ઉલ્લેખ કરેલો છે. અને એ હમણાં આદિવાસી ડિશ નથી પરંતુ એ પરંતુ એ હાલના દક્ષિણ ગુજરાતના દરેક વ્યક્તિઓને બહુ જ લોકપ્રિય છે. અને એની વાત કરીએ ઉંબાિયા ની તો હમણાં તો અમદાવાદ અને સુરત થી સુરત થી પણ લોકો ઉંબાળિયું ખાવા આવે છે. એવું નથી કે માત્ર ગુજરાત દક્ષિણ ગુજરાતના લોકોને જ બહુ ગમે છે પરંતુ એથી દૂર દૂર રહેતા વ્યક્તિઓ પણ આ ડિશને બહુ જ કેહેવાય ને કે એ લોકોને બહુ જ ભાવે છે એટલે એ લોકો શિયાળા દરમિયાન તો હું મારી જ વાત કરું તો અમારા ઘરે શિયાળો આવે ને અમારા ઘરે અમારા ઘરે કેટલા બધા મહેમાન આવે છે જેમ કે અમદાવાદ થી અમારા ફૂરી ફૂવ આવે છે પછી સુરત થી અમારા બેવાઈ આવે છે મારા મામા લોકો પણ આવે છે એ લોકો શિયાળામાં સ્પેશિયલ ઉનાળું ઉંબાળિયું ખાવા આવે છે જેમાં એ લોકોને એટલો ટેસ્ટી લાગતો હોય ને એનો સ્વાદ પાછા આવે તો છે પણ થોડુંક લઈને પણ જાય છે બબે પાંચ પાંચ કિલો તો ખાલી લઈ જાય છે એટલે એવું નથી કે એ સ્થાનિક વસ્તુ છે પરંતુ એનો સ્વાદ આખા જગતમાં બહુ પ્રખ્યાત છે
ઓકે ચાલો હવે આપને વિરામ લઈશું હવે આપને પછી વાતો કરીશું.